હલો.
હા. કેમ છો?
બસ મજામાં. તમે?
બસ મજામાં. તમે કહો કેવી ચાલે છે કોલેજ લાઈફ તમારી?
કોલેજ લાઈફ તો સૌથી સારી ચાલે છે અતાર તો
અચ્છા એવું છે. બરાબર શું લાગે છે તમારા એક્સપિરિયન્સ પરથી તમે મતલબ શું એક્સપિરિયન્સ કર્યું કે શું કરવું જોઈએ શું ના? કરવું જોઈએ
હા. હવે જેમ કે જોવા જઈએ તો મેં આઈટી કર્યું
ઓ આઈટી કરીએ છી હું બી આઈટી કરી રહી છું.
અચ્છા. તમે કઈ કોલેજમાં?
હમ. ચારુસેટ.
ઓકે ઓકે જેમ કે હવે એક્સપિરિયન્સની વાત કરીએ તો ભણવાનું તો બધું સારું જ હતું અને જો ફ્રેન્ડ સર્કલ સારું હોય તો કોલેજ લાાઈફ તો આમ પણ આપણી
હા.
હા. બાકી તો બધું સારું જ છે, હવે બસ પ્લેસમેન્ટની તૈયારી ચાલુ હે.
ઓહો ક કઈ કોલેજમાં છો તમે?
હું એકક્ચુઅલી જી ઈ સી મોડા સામાં
ઓ મોડાસા
હા ગવર્મેન્ટમાં
ઓકે. નાઈસ
તો તમારું ફિશ અ મતલબ પ્રાઇવેટ છે ને તમારી કોલેજ પ્રાાઈવેટ માં ભણો છો ને તમે
હા હા હા સારું છે. પ્રાઇવેટ કોલેજ છે.
ફી સ્ટ્રકચર શું હોય છે જેમ કે હવે મારે માસ્ટર પ્રોસીડ કરવું છે તો એના માટે કઈ આઈડિયા
એ ડિપેન્ડસ ઓન ધ યુનો મારે બી જોવું પડે કેમકે બધા બધા આઈટી લાઇક સોરી બધા ફિલ્ડ પ્રમાણે અલગ અલગ હોય. એક બેચલર્સ નું અલગ હશે માસ્ટર્સ નું અલગ હશે. મને ખાલી બેચલર્સ નો જ ખ્યાલ છે એ બી ખાલી આઈટી નો જ ખ્યાલ છે. બીજા કોઈ ફિલ્ડ નો એની વેબસાાઈટ છે કા તો એ કોલેજમાં આવીને તમે ઈન્ક્વાયરી કરી લો તો તમને બધી જ ખ્યાલ આવી જાય.
બરાબર બરાબર હા ચાલે એટલે હવે શું કેવાય તમારે કયા સેમમાં છો તમે
હું હું થડ સેમમાં આવી હવે
અચ્છા તો કેવા સબ્જેક્ટ લાગે ઈઝી લાગે કોલેજ ના કે પછી
આમ તો ઈઝી લાગે છે પણ જ્યારે એક્ઝામને એક દિવસ પેલા જ્યારે કરવા જઈએ ત્યારે બધું યાદ આઈ જાય છે.
અમારી પણ એજ સ્ટ્રેટેજી છે. એ તો વાત સાચી. બાકી કોલેજમાં તમારે કેવું હોય લેક્ચર રેગ્યુલર ભરવા પડે
એવુ કઈ જરૂરી નથી પણ હા અમુક અમુક ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્ છે ભરી લેવાના. અમુક એટલે પછી અમુક મા તો બધા જ જઈ જાય છે. આખો દિવસ આમ જોઈએ તો ભરવો ભરવો જ પડે. જો એવી રીતે તમે માઇન્ડસેટ થી રા ખો કે તમને કઈક નવું શીખવા મળશે ને તમારે ભરવો જોઈએ. તો આખો દિવસ એમાં જ નીકળી જાય. પણ હવે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. બોલો બીજું શું કહો છો તમે તમારે કયું સેમ છે
મારે સેવન્થ
સેવેન્થ નાઈસ થ્રી અવર્સ કેવા ગયા
પાસ્ટ થ્રી યર્સ ગઈએ તો અમે તો છોકરા માંતો મસ્તી મસ્તી જ કરીએ બીજું તો કઈ
હમ ના તમે લાઈફ લેસન શુ
હ
લાઈફ લેસન લાઈક સપોઝ તમે કઈક તો શીખ્યા હશો ને કે ત્રણ વર્ષમાં કેતા મારે શીટયાર મારે આવું નથી કરવાનું પણ હવે મને શીખવા મળ્યું ને બોવ મોડું થઈ ગયું.
હા એ એક વસ્તુ એ કે જેમકે હવે પે અમે પેલા સેમ એડમિશન લીધું તો કઈ ફોકસ ની કર્યું સ્ટડી પર પછી ઓલમોસ્ટ પાંચમા સેમ ઉજી સુધી એવું જ હતું જેમ કે કોડિંગનું આપણે આઈટી કરતા હોઈએ તો કોલેજ વાળા તો શી ખવાડે નહી પ્રેક્ટિસ જાતે રાખવી પડે એ જો અમે પ્રે ટિસ પેહેલાથી જ કરી હોત ને તો ઘણો ફાયદો થતો અત્યાર જો કેમ કે છ મહિના માં આપણે કરવા જઈએ તો આપણે પૂરો ટાઈમ ના મલે એમ થોડી પ્રેક્ટિસ ના કરી શકીએ અને પછી જોબ લેવા જઈએ ત્યારે આપડને લાગે કે ના ભાઈ પછતાવો થાય એ ટાઈમ
હ અને તો તમારે પ્લેસ મેટમાં કઈ રીતે સીલેકટ હાઈએસ્ટ પેકેજ કેટલું મળે છે.
પ્લેસમેન્ટમાં હાાઈએસ્ટ પેકેજ તો અત્યારે સેવન પોઈન્ટ ફાઈવ લેક્સ હતું.
અચ્છા ઓ કે
હા અને મારું અત્યારે તો ચાર ચાર એલપી એ નું લાગ્યું છે.
ઓ નાઈસ કોન્ગ્રેચ્યુલેશન
થેન્કયુ અને તમારું તમાર પ્લેસમેન્ટનું કેવું
હજુ છે ને ઓ ટું બી ઓનસ હું હજુ સેકન્ડ ઈયરમાં હાલ આવી સો મને કોઈ આઈડિયા નથી
હા એ તો બરાબર જેન્યુનલી હા
એક ક્યુરોયોસિટી બધું જાણવાની
હમ હમ
શું હવે તમારું બેક વિશે શું કેવું છે
બેક વિશે તો એવું જ કહીશ કે ગણી લાવ દીધી એ ના આવે એટલું સારું બેક મૈં એક્પિરિયન્સ તો એક માર ફ્રેન્ડે કર્યો હતો દો જેમ કે પાંચ બે કેને ભેગી થઈ કઈ હ
તમે નથી કર્યા
મે ના મારે નોર્મલી એકાદ બેગ આવતી આવતી બાકી ટોટલ મતલબ વધારે ભેગી નહી થઈ
ઓકે
હા એક ફ્રેન્ડને થઈ તી પાંચ પણ બહુ એને મહેનત કરી ને ત્યારે ક્લિયર થયું
પાંચ એટલે એકપસેમ ન પાંચ કે આગલા સા એમનેવીી
હા એટલે બે બે એસ એમ ની ભેગી થઈ એટી બની ગઈ હતી બ્લોક એટલે ડિટેન થવા કર આવી ગયો હતો એ
ઓહ હો હો
હા તો એ બહ વર્સ્ટ એક્સપિરયસ તેેના માટે પણ અને અમારા માટે પણ બિકઝ ફ્રેન્ડ હોય તો આપ આપડે જ મતલબ જોડે હોય શીખવાડવું પડે બધું
હા આપણને બી દુઃખ થાય યાર કેમ આવું છ
તમારે છે અત્યારમાં બેક હાલમાં
સોારી
બેગ છે તમારે અત્યારે મતલબ
ના નથી નથી નથી
હા દેટસ ગુડ
હ જો રિઝલ્ટ આવે એ પ્રમાણે
ના ના એ તો બરાબર છે બાકી તમે અત્ય્યારે કોલેજ સાથે કઈ સ્કીલ શીખો છો
હું હાલ તો કોન્ટન્ટ ક્રિએશન કરું છું
ઓહ નાસ
અ હાલ અમને બે મહિના પેલા સ્ટાર્ટ કર્યું
હા
કોન્ટેન્ટ ક્રિએશન કરું છું એ લક એમાંથી ઘણું બધું શીખવા મળે એડિટિંગ છે લ સ્ટેજ ફરાય તમને કેમેરા સામે તમે ફટેબલ બોલી શકો. એવું બધું બાકી તો ન મુસક ના હું એવું વિચારું છું કે બીજી લેંગ્વેજ શીખવું. હ જર્મન, અને બસ નવી છે.
હમ હમ હમ તમે કોલેજમાં હોસ્ટેલમાં કે પછી
ના ના ઘરે ઘરે ઘરે ઘરેથી ના ના મારા ઘરેથી બઉ એટલું બધું દૂર નથી.
હા હા, હોસ્ટેલ લાઈફ બી એક મતલબ પરિ જય લેવા જેવો છે.
હા, આઈ વોન્ટ બટ નોટ પોસિબલ.
હહ
હ નયની એવનો જીવનમાં એક એવો ફેઝ તો આવે જયારે બધું એક્સપલે યા એક ફેઝમાં બધું જ થઈ જાય. લાઈક, બધા એક્સપિરિયન્સ અમને મળી ગયા હમ, શો કાય નહી, કઈ નઈ ક્યારેક એની આઈ જશે બટ હા એ શીખવા બહુ મળે એન્જોયબલ હોય અમુકવાર વોસ્ટ બી લાગે પણ શીખવા બઉ
શીખવા બઉ મલે અ, કોલેજમાં કોઈ પ્રોજેક્ટ કર્યો અત્યાર સુધીમાં તમે
અત્યાર સુધી ના, હજુ તો પ્રોજેકટ્સ એવું કઈ નથી આવ્યું, બસ એક બે હેકાથોનમાં પાટ લીધો હતો
હમ, હમ, હમ, હેકાથોનમાં
હા, અને અત્યારે હેકેતોનમાં બી પાર્ટ લેવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે અમને એટલું બધું કોડિંગ આવડતું જ નથી કે અમે બેક હેન્ડ કે ફ્રન્ટ હેન્ડ કરી શકીએ
હા, એ બી છે, અધૂરું જ્ઞાન લઈને જવું બી કઈ મહત્વની નહીં વસ્તુ
મ હા નથી, પણ એમાં એવું છે, કે અમે લોકો એઆઈનો લાઈક અમને ફર્સ્ટ ઈયર સેકન્ડ ઈયર માટે હતું કે તમે લોકો એઆઈનો યુઝ કરી શકો અમે એવી રીતે એક્સપિરયન્સ લેવા માટે એ. આઈ નો યુઝ કરીને થોડું જાતે ને થોડુંક એ. આઈ સાથે એવી રીતે કરીને પાર્ટિસિપેટ કર્યું તું.
બરાબર. અને ફ્રેન્ડ સર્કલ કેવું તમારું કોલેજનું મતલબ કેમ કે અત્યારે હા તો બરા કેમકે કોલેજમાં અત્યારે બઉ સપોર્ટિવ ફ્રેન્ડ સર્કલ મળવું બહુ મુશ્કીલ છે. કોલેજ જેવું આ સોરી કોલેજ કે આ સ્કૂલ જેવું
હા એ તો છે બટ આ એમ લકી વન કે મને મળ્યા છે. યા સ બોલો બીજું, તમે કો કોલેજ વિશે કઈ?
કશું નહી અમે તો લેક્ચર ભર્યા નથી. ખાલી એક્ઝામ આપવા ગયા છે. અને ફર્યાં જી
શું તો અત્યારે લાસ્ટ સિક્સ એમ ના એસજીપી એ
મારા સીઈપી અત્યારે આઠ પોઈન્ટ ફિફ્ટી છે.
વાવ
હા. પણ જોવા જઈએ ને તો, સીજીપી એ ક્યાય કામ નહી લાગતા. કેમકે આટલા ઇન્ટરવ્યુ આલ્યા ના પ્લેસમેન્ટમાં બી નહી લાગતા હવે તો. કેમ કે કોઈ પૂ ખાલી હ પેલી એક એક પેલું તમારે ક્રાઈટેરિયા હોય કોલેજમાં. કોલેજ સુધી સીમિત છે એતો. કે મતલબ કોલેજમાં કમનીઓ આવતી હોય.
હા એ લોકો ન કાઈટેરિયા હોય ને કે આટલાજ આટલાથીને પ્લેસમેન્ટમાં અપ્લાય કરવા દેવાનાં
હા. બાકી તમે બહાર જાઓ ને કંપનીમાં. તો એ તમને પૂછતા બી નહી કે રિઝલ્ટ બી નહી જોતા.
એવું છે. તો એમાં સ્કિલ્સ કેવી જોઈએ આપડે?
હા જેમ કે તમારે હા, તમારે પો પોલિયોમાં જુઓ ત્રણ ચાર પ્રોજેક્ટ હોવા જોઈએ. જે યુનિક ટોપિક હોય. જેમકે જનરલી કોલેજમાં બનાવતા હોય એના કરતા યુનિક
ઓકે.
તમારે જેમ કે કોડિંગ ફિલ હોવી જોઈએ. જે મતલબ અત્યારે ચાલે છે હાલમાં. જેમ કે કેવા જઈએ તો રિએકટ છે, પાઈથન છે. જાવા એવી બધી જે મતલબ એક કરો ને બટ એ પ્રોપર કરો ને તમે. તો જોબ લેવું કઈ મુશ્કેલ કીલ વસ્તુ છે નહી.
અચ્છા અચ્છા બરાબર. ચલો તો હવે હું બી ફોન મૂકું. તમે બી ફોન મુકો. આપડે બેવ કામે લાગીયે
હા ચોક્કસ ચોક્કસ.
હા ચાલો.
એ હા.